હલો
શું તમને મારો અવાજ આવી રહ્યો છે?
હહ આવી રહ્યો છે. તમને મારો અવાજ આવી રહ્યો છે?
હા તમારો અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે. તો હું તમને આજે જે ઘણા લોકો છે. તે પશુપાલન કરીને ઘણા એવા પૈસા કમાઈ રહ્યા છે તો તેના વિશે થોડી વાતો કરવા માંગુ છું. અત્યારે તમે જોવા જાવ તો આગળના જે રબારીઓ છે તેઓ ઘણી બધી ભેંસો પાડ તા હતા ને તેનાથી તેઓએ ઘણા બધા રૂપિયા પણ કમાઈ લીધા હતા. પરંતુ જે અત્યારના લોકો છે તેઓને શરમ આવે છે, કે તેઓ ગાય, ભેંસો પાળશે તો તેઓની શું ઇમ્પ્રેશન રહી જશે, અને શું તેમની ઈજ્જત રહી જશે સમાજમાં, તો તેઓએ સમજવું જોઈએ કે જો આ વેપાર કરીશું, તો તેઓ સારો એવો પૈસા અને સારો એવો બિઝનેસનો ધંધો તો તમે પચાસથી સાઠ પૈસો રાખે છે. તેઓ એક દિવસનું તેમનું રાખવામાં હોય છે. અને તેઓ પોતાનો ખર્ચો બધો કાઢીને, મજૂરોનો ખર્ચો કાઢીને અને જે દૂધ એવો કાઢવાનો ખર્ચો કાઢીને બધો ખર્ચો કાઢીને પણ તેમના ઘાસચારાનો ખર્ચો કાઢીને પણ તેમની પાસે સાહીઠથી સિત્તેર હજાર રૂપિયા એક દિવસની ઇન્કમ બેઠી બચે છે, તો તે આપણે સમજવું જોઈએ, કે આ બિઝનેસમાં પણ આપણે ઘણા બધા એવા છૂટક દૂધ વેચીને પણ પૈસા કમાઈ શક કીએ છે. પરંતુ અત્યારના લોકોને શરમ આવે છે. તો તમારું શું માનવું છે આ બાબતે?
હા તમેં કીધું એમજ આ બધું લોકોને હહ હહ રબારીઓ કે બધા પેલા ગાયોમાં બધા અ કપૂર કરતા હતા આ લોક એમ જોવા જઈએ તો આ એક આ ધંંધો છે, એક ધંધો સારો છે. અને આ લોકોને મારે આમ જોવા જઈએ, તો ઘરના માટે બરોબર સારું છે. હા તો, આપડે દૂધ ઘણું વેચવું હોય કે ઘણી ગાયો રા હોય કેટલુ વેચાણ કરવી હોય.
ડેરીઓ પૈસા મળે છે અને એમ જોવા જઈએ તો આપણો ખર્ચો પણ નીકળી જાય છે, અને આપ માસ ચ બધું ચાલે છે આ ગાડીઓમાંથી ઘણું બધું દૂર નીકળે તે બજારોમાં જોવા માટે એના માટે આપણે ગાયો પખવી જોઈએ અને રાખવા માટે
તમારી વાત એકદમ સાચી છે. તમે જેમ કહ્યું એમ આપણે ગાયો પાળીને પણ ઘણા બધા રૂપિયા કમાઈ શકીએ. અને અત્યારે તમે જોવા જાવ, તો એક નવું જૂથ ઊભું થયું છે નવું યુથ જે બજરંગ દળ ના નામે ઓળખાય છે. તેઓ પણ સારું એવું કામ કરી રહ્યો છે. અત્યારે તમે જોવા જાઓ તો તેઓ ઘણી એવું સારું કામ કરી રહ્યા છે. અને તેઓ કરીને તેઓ ગાયોને મરતા બચાવી રહ્યા છે. તે તમે જોવા જાવ તો જે કતારખાનામાં અને વેપારીઓ દ્વારા જે વાછરડાઓ છે તેને કોઈ ઈજ્જત નથી કરતા, તો તેમને કતરખાનામાં મોકલવામાં આવે. તો જે અત્યારના જે બજરંગ દળ વાળા યુવાનો છે. તેઓ તેઓને જાણકારી પ્રાપ્ત થતા તેઓ તરત એક્સપ્રેસ હાઈવે હોય કે કોઈ પણ હાઈવે હોય તે બંધ કરાવીને તરત જે ગાયોને છોડાવી લે છે. અને ગૌશાળામાં આપે છે, તો તે આપણા માટે ખુબ સારું અને સતર્ક કહેવાય અને અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા લોકો એવા હોય છે. જે દાન કરવામાં માને છે, પરંતુ તેઓ મંદિરોમાં જા આ કરવું જોઈએ તો તેઓ ગૌશાળામાં દાન કરવું જોઈએ જેથી કરીને જે ગાયો છે તેમને જમવાનું અને ખાવાનું મળી રહે અને જેથી કરીને તેઓને ઘણું એવું પુણ્ય મળે, તો તમારું શું માનવું છે આ બાબતે.
તમે ગીતે મજા આ એક યુદ્ધ કાઢયુ છે, તે બજરંગદળ છે. આ બજરંગદળ એવું છે, કે ગાય બચાવ છે અને કરતાં છે. અને કતલખાના માં એ લોકો જો મોકલાવે છે, કે જે પાસે પૈસા ના હોય ત્યાં એ લોકો ગાયો કટલખાનામાં મુગી દે છે આ બાબતે હ બજરંગ દળે એવું કર્યું છે કે આ ન થવું જોઈએ. અને ગાયોને જીવન આપ્યું છે એમ માન એમ જોવા જાય તો આ ઘણું બધું સારું છે. તને. ગાયોનું વિચાર કે હુ
ગાય માટે એમ બય છે તો તમે કું આ . સારું કર્યું છે અને સારામાં સારું બધું અટકાવે છે કટલખામાં જવા માટે. તમારે શું કેવુ બાબતે?
તમારી વાત એકદમ સાચી છે. અત્યારે તમે જોવા જાવ તો જે પાડાઓ છે ને તેમની ઘર સંખ્યામાં ઘણો એવો કર ઘટાડો થઈ રહ્યો હતો ને અત્યારના જે લોકો તેઓ આવુંમાં માનતા જ ન હતા અને તેઓને ઘણું તો તો હું એવું માનું છું કે અત્યારના જે લોકો છે. તો ગૌચર્મ માનવું જોઈએ અને ગૌ ધર્મું માનવું જોઈએ અત્યારે તમે જોવો તો તો ઘણા બધા એવા મુસ્લિમો છે જે બકરીદ કર બકરીઓને તો કાપે છે પરંતુ જે આ ગાયોને પણ કાપી નાખે છે. તો તે જીવ હત્યા ન કરવી જોઈએ. કરીને કા કી ગાયનો છે જીવન છે તે સલામત રહે અને આપણે જોવા જઈએ તો હિન્દુત્વમાં આપણે જે ગાયોને માતા માનીએ છે. જો તેઓને આવું કત્લ કરી નાખવામાં આવશે અથવા કાપી નાખવામાં તો આપણે એવું જ માનવામાં આવશે કે આપણી માતાઓ આપણી જે મમતા આપણે પરત્ય હોય છે તેમને મારી નાખવામાં આવી તો તેઓએ આ બાબતે ધ્યાન દોરવા જોયે. પરંતુ તેઓ આ બાબતે ધ્યાને નથી દોરી રહ્યા તેઓએ સમજવું જોઈએ. તે પ્રાણીનું પણ એક જીવન છે અને તેઓ પણ જીવન જીવવા માંગે છે પરંતુ અત્યારના જે બધા લોકો છે તેઓને માંસ મટન ખાવામાં ઇન્ટરેસ્ટ છે પરંતુ તેઓ આવું બધું સમજી જ નથી રહ્યા અને આપણે પશુપાલનની જ વાત કરીએ તો આપણે જે મરઘાઓ છે તેમને પણ ઘણા બધા મારી નાખવામાં આવે છે. તો તેઓને મારી ન નાખવામાં આવે દેવામાં આવે જોઈએ અને જીવન બચાવવા જોઈએ અને આપણે જો કોઈ મિત્ર હ મિત્ર હોય જે તેઓ માસાહારી ખાઈ ગયા હોય તો તેમને પણ આપણે ઘર્મત્વ વિશે હમજાવવું જોઈએ કે આપણે હિન્દુ છે. આપણે આવું બધું ન કરવું જોઈએ અને આપણે હિન્દુત્વમાં માનવું જોઈએ અને જેથી કરીને આપણા જે સંસ્કારો છે તે પણ જળવાઈ રહે અને આપણી જે લાજ શરમ છે તે પણ સડ સચવાઈ રહ્યા અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા મોમેડીયન છે જે માસનુ અત્યાર તમે જોવા જાવ તો ત્યાં બધાથી વધારે ભીડ હિન્દુતો લોકોની જ હોય છે ખાવા માટે પરંતુ હિન્દુ લોકો એ સમજવું જોઈએ કે એમનો ધંધો પણ એમના રીતે આપણે એવું નથી કેહેતા કે ધર્મ પેલું પરિવર્તનને એવું કરે પરંતુ અત્યારે આપણે જોવા જઈએ તો જે હિન્દુત્વમાં લખવામાં આવી ગ્રંથોમાં કે આપડે હંમેશા શાકાહારી જ રહેવું જોઈએ અને શાકાહારી જ ખાવું જોઈએ. તો તેઓએ શાકભાજી અને આવું જ ખાવું જોઈએ તેઓએ માંસ મટન અથવા ઈંડામાં ન જોવું જોઈએ. ઈડા બધું ન ખાવું જોઈએ. તો હું તો એવું જ માનું છું કે જેમ બને તેમ હિન્દુત્વમાં માનશે તેમ સારું રહેશે. પરંતુ અત્યારના જે લોકો છે તે હિન્દુત્વમાં માનતા જ નથી તો આ વખતે માનવું જોઈએ તમારે શું માનવું છે.
હા તમે કિધુ ડેમો. આ બું કાપી ના ખ છે અને આમ જોવા જઈએ તો બધું. ખાય છે અને આ બધું ન ખાવું દે પણ લોકો સમજતા નથી બઘું ખાય છે અને આ ધર્મો. કે જાતી પર એવું ના હોય પણ. આપડે એમ સમજવું જોએ કે આ આ ખાવા થી એમા. જોવી શકે એમ કે બધું એને પણ જીવન એમ જીવન આપ્યું છે જીવવા માટે પણ લોકો સમજાતા અને ‌.
ીચાને આ બધું ખાય છે આમ ને એવું પણ બધા લોકો કરે છે અને તમે કે રીતેમાં જ ગાયો અને પણ કાપી નાખે અને કટલખાનામાં આલોક નું માંસ મટન વેચે છે આવડું ન અને છેું સર ના કરી છે કરતા જ હોય છે પણ ચાલવા ના જોઈએ એ માટે આપણે એવી કાળ કાળજી કરવી જોઈ આ સારા માણસ ને આપવુ જોઈએ આપડે પણ લોકો ધ્યાન રાખતા જ નથી અને ગમે તે આપી અને અને કટલખાનામાં આપી દે ના અને કાપી નાખે છે તમારે શું ક્યું બાબતે?
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહ્યું તેમ કતલખાના માં જે સંખ્યાઓ વધી રહી હતી તે અત્યારે ધીરે ધીરે ઘટી રહી છે તે આપણા માટે ખુબ જ સારું કહેવાય છે અને એવું જ માનું છું કે અત્યારે જે હિન્દુ લોકો છે તેઓ વેજીિટેરિયન જ ખાવાનું ખાવું જોઈએ અને જો આપણે કોઈ પણ ખાવાનું લઈએ અથવા આપણે કેક પણ અત્યારે તમે જાણો છો કે ઈંડાવાડી ને એવી આવે છે. તો આપડે કઈ પણ ખાવાનું લઈએ તેના પર આપણે જોવું જોઈએ કે ગ્રીન માર્ક હોય તો જ આપણે ખાવાનું લેવું જોઈએ જો રેડ માર્ક હોય તો તે માસાહારી નો ની સાન છે હવે અત્યારના ઘણા બધા લોકો છે જેઓ માર્ક જ નથી હોતા અને તેઓને ખબર જ નથી કે આ માર્ક શાના માટે હોય છે તો આપણે તેઓને સમજાવું જોઈએ કે જે ગ્રીન માર્ક હોય છે તેના પર એવું લખવામાં આવે હોય છે કે આ વસ્તુ પ્યોર વેજીિટેરિયન છે. અને પ્યોર વેજ છે અને જે રેડ હોય છે તેના પર એવું કહેવામાં આવે છે કે આમાં થોડું માંસ અથવા ઈંડાઓ ઉમેરેલા હોય શકે છે તો આ રા રેડ હોય છે તે આપડણે રેડ ખાવું જો જેથી કરીને જે હિન્દુત્વ છે આપણું તે સારું રહે અને અત્યારે તમે જોવા જાવ તો આપણા ધર્મ ચાર્ય માં લખેલું છે અને આપણે ઘણા બધા ધર્મો છે અને ઘણા બધા ધર્મ ગ્રંથ તો તેમાં લખવામાં આવેલું છે કે જેમ બને તેમ આપણે માંસાહાર ટાલવું જોઈએ અને આપણે શાકાહારી રશું તો આપણને હા અ સારુ રીતે લોક લોક અંતિમ પ્રાપ્તિ થશે અને અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા લોકો હોય છે જે માસ મટન ખાય છે પરંતુ જયારે તેમને મૃત્યુનો વારો આવે ત્યારે તેઓ તડપી તડપીને મરે છે જેમ તેઓ તડપાવી તડપાવીને બધું વસ્તુઓ ખાય છે તેમ તેઓ તડપી તડપને મરે છે અત્યારે તમે જોવા જાવ તો ચાઈનામાં ઘણા બધા તેવા તમે બજારો જોયા હશે જેમાં આપણેે જોવા જઈએ તો જીવતી માછલીઓને નાખી દેવામાં આવે છે અને તેઓ કેવી રીતે તફડે છે આપણને જોઈને જ આપણને એવું થાય છે કે આપણે તેમને બચાવી લઈએ તેઓનું જીવ ન ગુમાવવા દઈએ પરંતુ અત્યારના જે લોકો છે તેઓ આવું સમજી જ નથી રહ્યા તેઓને આવું ખાય ને તેઓ ખૂબ કુલ લાગશે એવું લાગે છે, પરંતુ એવું નથી હોતું અને આપણે જેમ બને તેમ ઓછું જ આપણે આવું જો માંસ મટન ની જરૂર ન હોય તો આપણે લાવવું પણ ન જોઈએ અને ખાવું પણ ન જોઈએ જેથી કરીને- - જો માસ માટે વેચાવાનું બંધ થઈ જશે અત્યારે તમે જોવા જાવ તો ગાંધીનગર જેવા જે- - કેપિટલ કહેવાય છે તે બધા એરિયામાં માંસ માટન ની દુકાનો બંધ કરી દેવામાં આવી છે તો તે આપણા માટે ખુબ સારું કહેવાય છે. તો ધીરે ધીરે આવું ડેવલપમેન્ટ વધે આવી જાય તો સારું જેથી કરીને જીવ હત્યા થતી બચે અને લોકોનું જીવન પણ સારું રહે અને પશુરોનું જીવન પણ સારું રહે આપણે લોકો સમજવા જોઈએ કે પશુઓનું જીવન હોય છે પરંતુ આપણે સમજી જ નથી- - તો આપડણે સમજીશું તો એટલું સારું રહેશે તમારુ શું માનવું છે?
પશુપાલન એ પક્ષીઓ કે- - અન્ય ગાયોઈ કે બડા- - ના પછી મટન વેચે છે- - કરવું જોઈએ અને આપડે ધ્યાન રાખવું જોઈએ- - એમ જોવા જઈએ તો મુસલમાનો વધારે પડતું જ કરે છે મુસલમાનો- - ખાય છે અને આ એમ જોવા જઈએ તો હિન્દુઓ પણ- - એ નુ. બધું કાપીને બધું એ છે માંસ મટર અને- - આ બધું ન કરવું જોઈએ અને હાલે યોગી સાહેબે યુપી- - મા બું બંધ કરાવ્યું છે અને ઘણું બધું આ બધું આ- - કરી છે પણ આ લોકો એમ- - વિચારતા જ નથી હજુ પણ યોગી સાહેબે કર્યું છે પણ- - આ યુપી માં હાલે પણ એવું માગ છે કે- - કાપી નાખે છે ગાયઓ કે માંસ મટ વેચે છે અને- - ઘણું બધું વેચીને- - પૈસાઓ કમાય છે પણ આ બ પૈસા કમાવા માટે આવું બધું ન કરવું જોઈએ અને- - પશુઓ ન જીવન બચાવવા જોઈએ એમ વિચારતા જ નથી હાલે તો આપડે- - પશુઓનું જીવન બચાવવા પર જ ધ્યાન રાખવું જોઈએ અને- -